હેલો.
હેલો, કેમ છે? ઘણા સમય પછી ફોન કર્યો.
અરે હું તો એકદમ મજામાં છું. તું કેમ છો? એ કેને હા યાર જોને. હમણાં થોડુંક કામ બઉ વધાર પડતું હતું એટલે ઘરના કામમાંથી હું નવરી જ નતી થાતી. આ સારું થયું, આજે તારો ફોન આવ્યો તો આપડે વાત તો કરી શક્યા.
હા હું
હું પણ બઉુ સરસ છું. અત્યારે આ વખતે દિવાળી ના પ્લાનિંગ માટે ફોન કર્યો હતો. આ વર્ષે તો દિવાળી નવેમ્બર થી શરૂઆત માં આઠ નવેમ્બર જ છે. તો તારે શું આયોજન છે?
હા યાર આ વખતે તો દિવાળી આઠ નવેમ્બરે છે. એ તો મને યાદ પણ નતું સારું કઈરયુ મને આજે યાદ કરાયું આમ તો ખબર હતી નવેમ્બર છે. પણ આઠ નવેમ્બર હ એ તો મને ખબર નથી. પણં તુ મુખ્ય દિવાળી છે. એટલે વેકેશન પણ સારું મળશે. હું તો આ વખતે હે ને સપિવાર સાથે વતન જવાનું વિચારી રહી છું કે ગામડે બધા સાથે મળીને તહેવાર ઉ ઉજવાની મજા જ કઈક અલગ હોય. છે અને ગામડે મજા આવે વતનને તો વતન જ થાય અત્યારે શહેરમાં તો શહેરી વાતાવરણ કરતા ગામડાનું વાતાવરણ બહ સારું હોય. તારું શું? પ્લાનિંગ છે એ તો કે તું મને?
અરે વાહ ગામડાની દિવાળી તો બેસ્ટ હોય છે. અમે તો આ વખતે અહી જ ઘરે જ ઉજવણી કરવાના છીએ. મમ્મી એ અત્યારથી મથિયા, ચોરાફળી અને મીઠાઈઓ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આખું ઘર અત્યારે તહેવારના માહોલમાં આવી ગયું છે. અને અમે તો શું છે ને કે? બધા અહીંયા જ કરવાના છે દિવાળી.
હા તે સાચું કીધું, તે આ નાસ્તાની વાત કરી કે મમ્મી તારા હે ને ચોરા ફરીને મીઠાઈ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી. પણ મારા મમ્મી પણ મને આ વખતે એમ કેતા હતા કે છે ને દિવાળી પર હે ને આપડે ચવાણું બનાવી દઉં ને સૂકો નાસ્તો બનાવી દઉં ને એવું બધું બનાવવાની વાત કર હતા પણ દિવાળીમાં તો ઘર નાસ્તા કરતા મને તો, બહાર નાસ્તો કરવા જવું બઉુ ગમે. એટલે હું તો હય ને બહાર જઈને જ બધું ખાવાનું બહુ ગમે મને અને અમારે તો પણ હે ને ખરીદી પણ આ વખતે ચાલી રહી હે. અને એટલે એને ખરીદી કરવા જવાનું હે તે કઈ ખરીદી કઈ રીતે નઈ અતારે?
હા અમે થોડી થોડી ઘણી થોડી ઘણી ખરીદી કરી લીધી છે અને થોડી ઘણી હજી બાકી છે હજી આજે આજે પણ ગયા હતા અમે ખરીદી કરવા સૌ સૌ પરિવાર સાથે. તો મેં તો બે પેન્ટ લીધા છે છે અને બે શર્ટ લીધા, અને એક ટી શર્ટ લીધું. અને એક એક જોડી શુંજ લીધા છે અને સોકસને બીજી અલગ અલગ આઈટમ ઘણી લીધી છે. અને હજી પણ લેવાનું બાકી છે. તો એના માટે હવે હું ઘરે જાઉં અને પછી ઘરે જઈને જ બધાને કહું કે હવે શોપિંગ કરવા પાછુ ક્યારે જવાનું છે.? એટલે પછી એ લોકો કે એ પ્રમાણે પાછા હજી જવાનું છે લેવા. હા તારે શું શું લઈ લીધું ને શું લેવાનું બાકી છે તો જણાવ?
અરે મારે તો હજી કઈ તૈયારી એટલી બધી થઈ જ નથી હું તો ને ઓનલાઈન ખરીદી કરવાની વિચારતી પણ મેં કીધું ઓનલાઈન કરતા હ ને માર્કેટમાં જઈને ઓફ ઓફલાઈન જ ખરીદી કરું. તો બસ મેં પણ એક ડ્રેસ લઈ લીધો હે અને હીલ્સ વાળા ચંપ કલ લીધા હે, અને મેચિંગ ની બંગડી લઈ લીધી હે અને તું મને એમ કેસ કે તે તો બે પેન્ટ ને શર્ટ ને એ લઈ લીધું. પણ તે વોચ તો તું ભૂલી ગયો તારે લેવાની નથી. તને તો વોચ નો બહુ જ શોખ છે.
હા એ કાવ શું તો ખરા કે હજી બધી શોપિંગ નથી થઈ મારે હજી શોપિંગ કરવાની બા કીછે એટલે હું વોચ લેવા પણ જવાનું છું. સ્પ્રે લેવાનું બાકી છે, બીજી અલગ અલગ બીજી હજી ઘણી વસ્તુ લેવાની બાકી છે એટલે આજે જાઉ પછી ત્યાં જોવું જે દુકાને ગમશે ત્યાંથી હું લઈશ.
હા એ વાત તો તારી સાચી હે પણ તું તો સારું તું ઓફલાઈન જ ખરીદી કરેશ ઓનલાઈન ખરીદી નથી કરતો ન કરતો તને ખબર જ છે ને કે ઓનલાઈન બહુ ફ્રોડ વધી ગયો હોય અત્યારે તો
હા તે તે બહુ મહત્વની વાત યાદ કરાવી. ગઈ કલે જ મને એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો. કઈક અજણિયા નંબર પરથી મેસેજ આવ્યો હતો કે તમને દિવાળીના સ્પેશિયલ ગિફ્ટ મળી છે, આ લિંક પર ક્લિક કરીને તમારું એડ્રેસ કન્ફર્મ કરો અને ઓટીપી આપો મેં તો તરત જ એ મેસેજ ડિલીટ કરી દીધો અને એ નંબર બ્લોક કરી દીધો કેમ કે આપડી કોઈ પણ પ્રાઇવેટ માહિતી, જેમ કે ઓટીપી અથવા તો આપડા કોઈ પણ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ ના કોઈ પણ નંબર કે કોઈ સાથે શેર ના કરવા જોઈએ નહીં તો છે ને આપણા ઉપર ફ્રોડ થઈ જાય અત્યારે સમય એવો છે.
હા એ તો તે એકદમ સાચું કામ કર્યું. આ તો બઉ સમજદારી નું કામ હ તે જે કઈ કર્યું ને એ ન કરતો ઘણા વ તે કેવું કરે કે આવા ફ્રોડ ના સંપર્કમાં આવી જાય. ને આવી બધી દિવાળી ની સ્કીમ ને ઓફર ચાટતી હોય એટલે બધા વોટ્સઅપમાં લિંક શેર થઈ જાય એટલે બધા કોઈ પણ અજાણી વ્યક્તિ હોય લિંક ભરી દે અને પછી એમનું સરનામું ને બેંક આઈડી નાખી દે ઓટીપી પણ શેર કરી દે આવી રીતના પછી એમની તહેવારની ખુશી એક નાની ભૂલની કારણે આખી એમનો તહેવાર દિવાળી બગડી જાય. અને એમની સાથે ફ્રોડ પણ થઈ જાય.
બિલકુલ સાચી વાત છે ડિજિટલ યુગમાં સાવચેતી જ સૌથી મોટો મોટી સુરક્ષા છે અચ્છા એ ક આ વખતે તો ફટાકડા ફોડવાની છે કે પછી પ્રદૂષણો વગરની શાંતિ શાંતિ થી દિવાળી મનાવવાની છે.
અરે યાર મેં તો હૈ ને નક્કી કર્યું હોય કે આ વખતે આપણે એને ઇકો ફ્રેન્ડલી દિવાળી જ ઉજવીશું ફટાકડા નો ધુમાડો અ અને અવાજ થીને સોસાયટીમાં નાના બાળકો અને વડીલો મુંગા પશુ પક્ષીઓને બહુ તકલિક પડે હૈ એના કરતા હ ને ઘરને દિવાથીને સજાવાનું મેં નક્કી કર્યું હોય એમ પણ મને કઈ એટલા બધા ફટાકડા ફોડવા ગમતા નહી ફટાકડા તો તું જ પડેસ દર વખતે
હા હો ફટાકડા ફોડવાનો તો મને બઉુ શોખ પહેલેથી એટલે હું તો આજે ભલે ફટાકડા તો આમ બહુ જબરજસ્ત ને આમ બહુ વધારે પડતા લેવાના છે. જેમ કે જેમ કે રોકેટ છે. પછીસી સુૂત્રી બોમ્બ છે એ બધું તો હું બહુ વધારે પડતુંને આજ તો આજ ફે તો નક્કી કર્યું છે કે આખી રાત ફોડવાના છે ફટાકડા હમૂઊુૂ
અરે યાર તું આટલા બધા પૈસા ફટાકડામાં ના વ્યસ્ત કરીશ
ને વરષમાં એક જ વખત તો તહેવાર આવે છે ને એ તો પણ આપડણે ધૂમધામ થી મનાવવો જોઈએ ને
હા એ તો તારી સાચી વાત હ ઓમ પણ તને ફટાકડા ફોડવાનો બહુ જ શોખ હ અને તું પછી દિવાળીને બીજા દિવસે એટલે નવું વરષ હેપી ન્યૂ ર તે દિવસે તો તું શું બાર ફરવા જવાનું હોય કે
હાત્યારે તો બાર ફરવરી નક્કી થયું છે એ નવા વર્ષના દિવસે અમે ફેમિલી સાથે બારે જવાના છીએ એટલે એ એક દિવસ ત્યારે જશુ ને પછી તો શું છે કે સાલ મુબારક બધા આપડા જે વડીલો હોય એમના ઘરે જશું અનેને સાાલ મુબારક કરી ને પછી બીજા દિવસે તો ભાઈ બીજ આવે છે એટલે ભાઈ બીજ ના દિવસે પછી બેન ના ઘરે જવાનું છે એટલે એક દિવસ ની આ નીકળી જશે
હા એ વાત તો સાચી પણ તું આવતા વર્ષે તો મારા ઘરે ભાઈ બીજ દિવસે આવ્યો જ નતો આ વખતે તે તો તું આવીશ ને
પા પૂછો પસ અચ્છા આ વખતે તારા ઘરે હું આવીશ પાકું ચોક્કસ છે બપોર પછી હું આવી છેલે જશ
સારું પણ તું આ વખતે મારી ગિફ્ટ ના ભૂલતો
નઈ નહી ચોક્કસ ત્યારે શું જોય છે કે હું મારા તરફ
એ હું કહી દેશ તો મારા માટે સરપ્રાઈઝ શું રહેશે તું જ વિશે તારી રીતે
બરાબર છે તો તને તો વધારે પડતું કપડા નો શોખ છે તો પછી કપડા જ કઈ કે એવા લઈ આવીશું મોઘા
અરે તું ક્યાં માર્કેટમાં મારા માટે કપડાં ગોતવા જઈશ
અને એમાં શું થઈ ગયું માર્કેટમાં તો બધા જઈ શકે
અરે પણ તોય તોય પણ
સાથે બે ન હોય ને એટલે વાંધો ન આવે ને એ ચૂઝ કરી લએ
હા એ વાત તો તે એકદમ સાચી જ કીધી હું પણ હે ને તું ભાઈ બીજ ના દિવસે મારા ઘરે આવીને તારા માટે મસ્ત મસ્ત મીઠાઈ બનાવીને રાખીશ
બરાબર છે તો મીઠાઈમાં શું બનાવવાનું છે
તું એ તો કે તારી ફેવરટ મીઠાઈ કઈ છે હું એજ બનાવીને રાખું
તો સૌથી વધારે મોહનથળ અને રસગુલ્લા
મૌન થાર તો મને આવડે હે બનાવતા પણ રસ ગુલ્લા તો મને નથી આવડતા કેમ બનાવાના પણ હું હેનેરા મમ્મી ને કહીશ અથવા તો હેને માર્કેટમાં ચીન લેતા આવીશ ચાલશે ને
હા ચાલ છે તું લઈ આવજો ને અતાર પછી હું ભેગા સાથે લઈને આવીશ
અરે તું સાથે લઈને આવતો તો વધારે મજા રે મારે તો લેવા જવાનું જ ના રે
હા તો પા હા તો પાકુ હું છે હું સાથે લઈ આવીશ પણ મોનથળ તો તું બનાવીને રાખીશ ને
હા યાર એટલું તો કરી જ શકો ને તારા માટે મોહન થાર તો હું બનાવી જ નાખીશ હું હે ને બે ડબ્બા ભરીને બનાવી નાખીશ તું સાથે એક લ લઈ જજે ઘરે પણ ફેમિલી માટે પણ
સ હા હા બરાબર પાપ હું ઘરે લઈ જઈશ અને પછી એ ખાઈશ મનેમ બઉ બઉ ફેવરટ છે મારા મોહનકોર
હા એ વાત તો છે અને જમવામાં પણ હૈ ને હું ગુજરાતી બનાવીશ બરાબર ક પંજાબી બનાવી નાખીશ
પંજાબી નને પ આપે છે ને ગુજરાતી જ પ્યોર કાઠિયા વાડીી જ બનાવવાનું
હા, તો સારું હું ડાળ ભાત ને ઊંધી ને એ બનાવી ને રાખીશ. કેરી નો રસ ને બરાબર ને
પાકું પાકું ચોક્કસ તો ચાલુ હું ભાઈ બીજ ના દિવસે તારે ઘરે આવીશ. ચોકસ
હા, ચોક્કસ તો ત્યારે મળી બાાય.
ઓકે બાય.